હલો.
હલો.
ચા
આવી રહ્યો અવાજ આવી ર
હા નમસ્તે કેમ છો.
બસ નમસ્તે તમે કેમ છો મજામાં
હા હું પણ મજામાં છું હી આજે આપણે એક આધુનિક અને મહત્ત્વનો વિષય પર વાત કરવાની છે.
હા છે બરાબર છે. હલો હેલો હલો
હલો
હા અવાજ આવી રહ્યો
હા આ્ર
હા તો બોલો હું સાાભનુંું છું.
હમ આજનો વિષય છે સોશિયલ મીડિયાનોો પ્રભાવ
હા
હા
સશલ મીડિયા તમારે કેવું બરાબર લાગે છે સોશિયલ મીડિયા
હા
હા
હા મોબાઈલ અને અ ઇન્ટરનેટ ના કારણે આજ ઘણ લોકો રોજ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે ને
હ બ છે બરાબર છે
હા મને બતાવો સોશિયલ મીડિયા શા માટે જરૂરી છે.
બ સોશિયલ મીડિયા આપડે છોકરો ના મતલબ આમું બી શીખ શકવા માટે બી બરાબર છે આપડ માટે ભી બરાબર છે.
હમ
સોશિયલ મીડિયા દરેક આપણે સમાચાર પહોંચાવાના આવ્યા તો આપણે પહોંચી શકીએ છીએ આગળ ના થઈ ગય હોય આપડે તો આપડે આગળ થી આગળ પોસ શકીએે
એ
એના માટે સોશિયલ મીડિયા બરાબર છે.
જેમકે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ જેવો માધ્યમોથી આપને બધા વાતે બધું ઈન્ફોર્મેશન મળે છે ને હ
બરાબર છે.
હમ આજ બાળકો યુવકો અને મોટા લોકો બધા સોશિયલ મીડિયા વાપરે છે.
બધા જ વાપરે છે દરેક આપણેે દરેક ફોનમાં સોશિયલ મીડિયા હોય છે બધા ના ફોન માં સોશિયલ મીડિયા છે.
પણ એનો ઉપયોગ કેવી રીતે કરાય અ આ મહત્ત્વની વાત છે ને
હાબ
સોશિયલ મીડિયાના મુખ્ય ફાયદા કયા છે
ાય આપડે જો તમને હું કીધું છે કે જે ઘટના ઘટી હોય આપડે આગળ થી આગળ સમાચાર મૂકવા હોય તો આપડે મુકી શકીએીએ એના માટે આપણે સોશિયલ મીડિયા બરાબર દરેક મત દરેક લોકો ગલત યુઝ કરતા હોય પણ આપણેે જો સોશિયલ મીડિયા સારા માટે યુઝ કરીએ
હમ હા વિદ્યાર્થી અને એના માટે પણ બહુ જરૂરી છે ને જેમ કે એજ્યુકેશનલ વિડીયોઝ ઓનલાઈન લર્નિંગ અને નઈ માહિતી માટે એનો ઉપયોગ કરી શકે છે ને
મા તો વાત છે કે જે સોશિયલ મીડિયા યુઝ કરતા હોય એ આપણે જરૂરત પણ જે કામની વસ્તુ યુઝ કરે તો બરાબર છે. નગર મારો કેવાનો મતલબ એજ છે કે જે પણ સોશિયલ મીડિયા યુઝ કરતા હોય તો કામ ની વસ્તુ માં યુઝ કરીએ
હા, જેમ કે. અ સોશલ મીડિયા ના માધ્યમથી, આપને યોગ્ય માર્ગદર્શન મળે. જ્ઞાન મળે
ધ મળે આપણે જે શીખવા મળે આપે એના માટે યુઝ કરીએ તો આપણે બરાબર છે જે મારો કહેવાનો મતલબ એ છે ગલત પ્રમાણથી યુઝ કરતા હોય તો ના કરવાનું એમ
હા અની સોશલ મીડિયાનો વાપર તો દૂર રહેતા પરિવાર અને મિત્રો સાથે સંપર્ક કરવામાં ભી મદદ કરે છે.
બરાબર છે.
સામાજિક મુદ્દાઓ પર પ્લાન અ જાગૃકતા ફેલાઈ શકે છે.
બરાબર છે. મારે સોશિયલ મીડિયા બરામાં શું કેવાનું છે? બરાબર છે સોશિયલ મીડિયા?
એકદમ બરાબર છે, પણ એનો મત અ એનો ઉપયોગ સારા રીતે કરાય. તો, બહુ સારું થઈએ.
બહુ ચાન્સ છે ગલત ઉપ ઉપયોગ કરે તો બરાબર ન થી, અને મારો કહેવાનો મતલબ એ છે, કે બધાને આપડણે આ શિકામણ આપ વાની છે, કે સોશિયલ મીડિયા જે જે યુઝ કરતા હોય એ સારા માટે કરીએ.
બરાબર, અને અ મેન વાત તો, સમયનો બગાડ, ઘણા લોકો વિના કારણ ઘંટાઓનો અ સુધી મોબાઈલ પર જ સમય વિતાવે છે.
હા હા બરાબર છે, તમારા.
એના કારણ અભ્યાસ અણે કામ પર અસર પડે છે.
બરાબર છે.
અને બીજું આંખોને સમસ્યા ઊંઘમાં કમી અને માનસિક થકાવટ પણ થઈ શકે છે.
બરાબર છે આપે આજનો જે ટ્રાપિક લીધો છે, સોશિયલ મીડિયા ઉપર ઉપ આપણેે કેહેવાનો મતલબ આ છે, કે જે કોઈ યુઝ કરતા કાવોય સોશિયલ મીડિયા, એટલે સારા માટે યુઝ કરો.
સોશિયલ મીડિયા ના પાછી તો, લોકો પોરા ગાંડા થઈ ગયા. આ વારંવાર નોટિફિકેશન ચેક કરીએ, અને લાઇક્સ કમેન્ટના ચિંતતદ રહીયે.
એ બા હા બરાબર છે, પણ એ કોઈ બરાબર ના
હા એટલે આપડે કેવાનું મતલબ આ છે, કે જે કોઈ કરતા હોય, એ સારા માટે યુઝ કરો.
હમ્મ
સોશિયલ મીડિયા માં તો આપડે એ ફાયદા છે, ભલે છેલાવો તમને ના નથી, સોશિયલ મીડિયા ચલાવો, તમને નાન નથી પણ સારા માટે યુઝ કરો.
આપડે છોકરોની છોક કરો છોકરો ની આપડણે સારી શિખામણ આપો, કે બેટા આપડે આ નહીં જોવાનું આ શીખો એટલે તમારે ભણવા માટે સારું ઘર માટે સારું જે કોઈ સંદેશ પહોંચાડવાનું હોય એના માટે સારું આપડે છોક, છોકરો ની આવું કહીએ
હમ્મ અને સોશલ મીડિયા પર ખોટી માહિત પણ કેટલે ફેલાય છે, લોકો
બરાબર છે, સોશિલ મીડિયા પણ બહુ જ હવે લોકો ગલત ગલત તરીકાથી યુઝ કરીએ છીએ, પણ આ બરાબર ના
હા કોઈ પણ ખબર શેર કરતા પેલી સત્યતા તપ તપાસવી જરૂરી છે ને. અને પ્રાઈવેસી માટે શું રાખવું
બરાબર છે.
બ હવે આપણે લોકોને કહીએ કે અને પ્રઇવસી માટે પાસવર્ડ અને વ્યક્તિગત જાણકારી કોણ સુરક્ષિત રા રાખવી. એ આપણા જ પાસે રાખવી જોઈએ બીજાને નહી આપવાનું
બરાબર છે હા એ વાત બરાબર છે, તમારી
સમયની મર્યાદા રાખવી ઉપયોગ માહિતી ઉપયોગી માહિતી ઉપયોગી માહિતી માટે આપને અ ફાલતુ સમય બગાડવો નથી.
બરાબર છે.
હ
આપે કેવાનું આજે આપડે દ સોશિયલ મીડિયા નું ટ્રાપિક લીધું છે. આપડે જો ચર્ચા કરી છે આજે સોશિયલ મીડિયા ઉપર એટલે આપડે કેહેવાનો મતલબ એ છે કે જે કોઈ યુઝ કરતા હોય, એટલે સારી રીતે કરે કન શિકામણ સારી આપો આપડે દરેક સંદેશ પછાવવાનું હોય. તો એને સારી રીતે પહોંચાડવું સોશિયલ મીડિયા ને ગલ ગલત તરીકા થી યુજ ના કરીએ.
હમ્મ
બરાબર લાગે ને મારી વાત.
એકદમ બરાબર લાગે. જે હા હા અને સોશિયલ મીડિયા પર ઘણી વાર લોકો ફક્ત આપની સફળતા અને ખુશી જ બતાવે છે. સહી એટલે આપ ને સમજવું જોઈએ, કે ઓનલાઈન દેખવાઓ બુદ્ધ બધું પૂર્ણ સત્ય નથી હોતું.
હવો બરાબર છે અમારે બી ફોન મેં સોશિયલ મીડિયા છે પણ મેં કેવી રીતે યુઝ કરું છું. હું સારા માટે સોશિયલ મીડિયા યુઝ કરું છું જો છોકરોનું કોઈ શી્ખામણ આપું છુ. જો મેં યુઝ કરું તો સારા માટે કોઈ શીખવું જે એના માટે હું સોશિયલ મીડિયા યુઝ કરું છુ.
સ્ટુડન્ટો એ પણ જે વિદ્યાર્થી લોકો હોય, એને પણ ફક્ત સોશિયલ મીડિયા નો ઉપયોગ ફક્ત ઓનલાઈન કોર્સ એજ્યુકેશનલ વિડયો અને પ્રોફેશનલ માહિતી તે માટે જ સોશિયલ મીડિયામાં યુઝ કરવું જોઈએ આ બાકી જે રિકમાં એના માટે તો નહથી જ કરવું એવું જ મારું મત હૈ.
બરાબર છે. આપ કેવાનું આજ કેવાનો મતલબ આ છેકે
સોશયલ મીડિયા ફક્ત મનોરંજન માટે જ નથી પણ વિકાસ માટે પણ ઉપયોગી છે. પણ તે આપના પર નિર્ભર કરે છે કે આપની સોચ શું બતાવે.
બરાબર છે, હા બરાબર છે તમારે, સોશિયલ મીડિયા ઉપર બધી બેનો આપડે કહેવાનો મતલબ એ છે કે, જો કોઈ ભાઈ બહેનો યુઝ કરતા હોય, સોશિયલ મીડિયા લે સારા માટે યુઝ કરો.
હવે સાયબર સી ક્યરેટીનું બી કાઢું બધું બધું મોટું ઊભે રહે છે.
બરાબર છે, જે કોઈ બેન આપડે જો કેવાનો મતલબ આ છે કે જો બે તર તમારા બી ઘર માં બેન ભાઈ યુજ કરતા હોય સોશિયલ મીડિયા, મારા બી ઘરમાં કરતા હોય, આપડે કેવી રીતે યુઝ કરવાનું, આપડે સારા માટે યુઝ કરવાનું, એ બધું આપડે ખાવાનું, કે આપડે સારા રીતે યુઝ કરીએ, સોશિલ મીડિયા.
સોશિયલ મીડિયા વાપરતી સમય સાયબર સિક્યુરિટી પણ જરૂરી છે, કારણ ઓનલાઈન દરિયામાં ધોકાની ગલત ઉપયોગ બી શક્યતા હોય છે. આપણે શું સાવધાની રાખવી જોઈએ, કે મજબૂત પાસવર્ડ રાખો. બીજાની લિંક પર અ ક્લિક ન કરવું, અને વ્યક્તિગત માહિત થી કોઈ સાથે શેર ન કરવી આ સાવધાની રાખવી- એ આપની જવાબદારી છે.
બરાબર છે.
ચાલશે પછી ધન્યવાદ- વાત તમે મને ટાઈમ આપ્યો- જય શ્રી કૃષ્ણ-